જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો.
મજામાં તમે બતાવો કેમ છો.
બસ બસ મજામાં બીજું શું કરો છો.
બસ નરવા બેસે્યો છે હમ બસ જમીલી જમીનિું
આજે વેહલા વેલા જમી લે તું-
હમ મારા મિસ્ટર બહાર ગયા છે ને.
હા હા અચ્છા. એવું જ થાય છે ઘરમાં જેન્ટસ ના હોય એટલે ફ્રી ફ્રીજ લાગે એવું
હમ હમ બચ્ચોની ડિમાન્ડ એટની થાય ના.
હમ હમ હમ અલગ અલગ બનાવી આપો છોકરાઓ એવું છે કે આ બનાવી આપ પો આ બનાઈયા આપ
હમ બીજું શું કર
બસ હું તમને મેં તમને એમ ફોન કર્યો હતો કે ગયા રવિવારે મેં તમારું સ્ટેટસ જોયું તું તમારી છોકરીની બર્ ડે પાર્ટીમાં અરેન્જમેન્ટ ને બધું સારું દેખાતું હતું તો તમે ઘરે કર્યું હતું. કે બાર થી કરાયું હતું.
મને ઘરે કર્યો કુછ મહિને બહાર થી કર્યા આવ્યો
હમ હમ હમ
ડેકોરેશન નું સમાન મળ્યું ને તો ઘરે કીધ જાતે કરી લીધું.
અચ્છા આટલું સરસ ડેકોરેશન તમે જાતે કર્યું.
હા જાતે કરી લીધું.
ડેકોરેશન બહુ સરસ લાગતું તો મને એવું લાગ્યું કે તમે કોઈ એના જોડે કરાયું હશે. એટલે મેં કીધું નંબર લઉં ત મારાથી.
હ ના ના ઘરે ઘરે કારો જાતે કરો તો સારું લાગે- બીજા તો- બહાર થી કરાવ તો બહત પૈસા માંગે છે ડિમાન્ડ બહુ છે. એના-
હમ હમ હમ એટલે આટલા આ બલુન બલુન તમે જાતે આમ ફુલાવ્યા કે કઈ મશીન વશન છે તમારી જોડે-
એનો પંપ આવે છે ને-
અચ્છા મશીન નો પંપ આવે છે એવું-
હમ હમ પામપ થી પ્રેસ કરો તો ફૂલી જાય-
હમ હમ હમ હમ હમ અને આ આઈડિયા તમે એટલે કેવી રીતે તમારી જે થીમ હતી ફુગ્ગા ની અલગ અલગ કલર ગોલ્ડન ને પિંક ને તો- એ આઈડિયા તમને જાતે આવ્યું કે તમે કોઈનાથી પૂછીને લીધું-
ના ના કોઈને પૂછે નહ મારી બેન પણ હતી- અ મારી દીકરી હતી- ડેકોરેશન કરે તો દિમાગમાં વિચાર આઈ જ આવે- તો એક આ બોલે એક બીજા બોલે તો આ કરતા કરતા- ત હારી કરી લીધો-
ના ના બહુ સરસ દેખાતું હતું લોકોને બર્થડે પાર્ટી માં જે થીમ મૂકી હતી- બહુ સરસ હતી અને કેકે એ સારું દેખાતું હતું કેક ક્યાંથી બનાવ્યું-
કેક મારી એક બેન પરી ઘરેથી બનાવે છે.
શું વાત કરો છો આટલું સરસ કે ઘરેથી લાગતું નતું એવું લાગતું હતું કોઈ સ્ટોર નું છે.
નઈ ન લાઈવ કે લાઈવ બના છે. કે-
અચ્છા આપ છો મને પણ- ડ્રેસ કેમ કે મને આમ જોતા જ એવું સરસ લાગ્યું- કેક નું ડિઝાઇન પેટન મારી છોકરીની એ બર્ ડે છે.
હમ દુકાને જાઓ તો દુકાને કેક પડી હોય છે. તો ખબર નહ ક્યારે ની પડી હોય છે. કઈ કઈ કો કો ભાગ તો બીગડી નીકળે છે. તો લાઈ બનાવ ઘરેથી હમ ઘરે તે બનાવો આજે કલે તો ઘરેથી બધા લોકો કરે છે.
હમ હમ ના ના સાચી વાત છે તો મને કેક ની પણ એડ્રેસ આપજો અને- મારી છોકરી કહતી હતી કે કેટરીન બહુ સરસ હતું તો તમે જમવાનું એટલે બાળ- થી મંગાવું તું કે ઘરે બનાવુંવું તું-
નહી જમવાનું તો જાતે બનાવશું મેં-
અચ્છા આટલા લોકોનું તમે જાતે કર્યું હતું.
હા જમવાનું તો બહાર ને નથી ગમતું. કોઈને બહારનું ખાવાનું પસંદ ના કરે
હમ હમ હમ મારે એમ તો છે. એસી નેવું જણાનું જમવાનું છે તો તમારા ધ્યાનમાં કોઈ હોય તો કેટરીિન વાળા હોય કા તો કોઈ ઘરે આવીને આપણે સામાન વામાન બધું આપી દઈએ ને આપણા ઘરે આવીને બનાવે એવું કોઈ છે તમારા ધ્યાનમાં
હા છે તો એના કામ સરસ છે. એક ભાઈ હતોું એ બ બધી પરણકાર નો બનાવે છે. તમે પંજાબી લો ગુજરાતી પિલો કોઈ બી જાત ન ના બનાવી દે છોલા ભટૂરા યાં દાલ ભત બધા ન થાલી નું બી કરે છે ઓર શું બોલો, હલો
હા કહ છું આપણે તો છોકરાઓની બર્ડે પાર્ટી એટલે છોકરાઓને ગમે એવું હોય ને તો વધારે સારુ હવે છોકરા ગમે પાસ
હમ
હોય થોડું કોલ્ડ ડ્રિંક હોય. સોફ્ટ ડ્રિંક કે છોકરાઓ માટે એવું મને કરી આપશે? તમારા એને બનાવે છે.
તો આ બધા પ્રકારનું કરે છે. મે તમે વોટ્સપ પર નંબર મોકલું તમે બાત કરી લો તો શું ભાવ છે બધી ખબર પડી જાય તમે
હમ હમ અને એમાં જેટલા લોકો હોય એટલી જ હા કઉ છું. આપણે જેટલા લોકો હોય એટલી જ પ્લેટ બનાવવાની કે થોડી ઓછી કે વધારે
ના ના જેટની તમે પ્લેટ કાધો તો એક બે વ્યક્તિની તો વિ વધારે બનશે. બધા એ સેમ રીતે નહી ખાવ હતું ને કોઈમ કોક હા બસ હ તમે જસે વીસ લોકો ન કહો તો પચીસ લોકો ખાઈ લે
અચ્છા,
હા હા હેલો
હા મારે સિત્તેરક જણા છે તો આપણે હલો હલો
હા હા બોલો બોલો સોનું છું મેં સાંભળ્યું છું તારું બાત
કઉ છું કે હા ક પૂછું કે હમણા છોકરાઓ છે આમ બધા મળીને સિત્તેર જણા થશે તો પચાસ પ તે ચેણા નઈ
હા હા જમી લે છે જમી લે છે. કે ભ સ્વીટ બી હોય છે ને કેક હોય છે કોલ્ડ્રિંક હોય છે.
તું એ લાવ અને ડીસો વિીસો બધું એ લાવે છે કે આપણે ડીસો નું અલગ હોય છે.
હા ડીસો વિસો બધું લાગે છે. ખબર પડે છે ને કે એક દેશ નું ભાવ તો એમાં બધી આવી જાય ગિલાસ પાણી નું ગિલાસ આઈ જાય પ્લેટ આઈ જાય સ્પૂન આઈ જાય બધી ચીજ આઈ જાય
અ સર્વિસ જા
અચ્છા એ બધું જ જાતે જ લઈને જાય છે અચ્છા સર્વિસ આપણને બધાને જે જેટલું જોઈએ બફજ બુફે સિસ્ટમ જેવું
ના હા કે એ સામાન બનાવીને રાખી જાય હા હમ હમ તમે ઘ જે વખતે ખાવો એના પંદર મિનિટ પહેલે કહી દીધુંના પંદર મિનટ પહેલા
અચ્છા જેટલા વાગ્યા નું હોય હવે જોને હવે તો આઠ વાગતા આઠ સવા આઠ પંદર મિનિટ આગળ પાછળ કે કટ સાડા ટાઈમ સાડા સાત વાગ્યાનો વિચાર છે સાડા સાત વાગ્યા કરીએ કેમ કે પછી થોડી વાર આમ તેમ રાઓના ઘરેથી ફોન આવી જાય દસ સાડા દસ વાગે ને પછી છોકરાઓ ના મમ્મી પપ્પા ફોન કરતા રવે કે કેટલી વાર કેટલી વાર બધા શું દૂર દૂર રહે છે.
હા તો છોકરા ના થોડા ડાન્સ મસ્તી બી તો કરે છે ના
એમ-એમ થોડી બર્ડે પાર્ટી થઇ જાય છે.
ના ના બર્ડે પાર્ટી આમ નઈ થતી
હા તો બર્ડે પાર્ટી આમ થોડી જાતિ એ તો જઈ છે ને હ બધા છોકરો આવે તો ડાસ બધા કેક કાટે તો હા ડી જેે બિના તો ના મજા આવે.
હમ સાચી વાત.
બીજો
એટલે બસ શાંતિ હવે તમે મને હા
જમી લીધું તમે ફ્રી થઈ છો જમી લીધું તમે
હા હું પણ ફ્રી થઈ ગઈ કઉ છું કે ટરીન નો નંબ હા કહું છું કેટરીન નો નંબર મોકલજો મને અને થોડી ડેકોરેશનમાં મને હેલ્પ કરજો અને સમાન ક્યાંથી લાવયા એ મને જણાવજો સહેજ બલૂન બલૂન તમે કોઈ સ્ટોરથી લાયા કે પછી મોલથી મંગાવ્યુ
મોલ મોલ થી મળી જાય છે. મારે સા અ મારી સાથે જાઓના તમે તો હા-હા પક્કા ચો
અચ્છા તો આપણે જઈએ તમે તો આપણે કાલે પરમ દિવસે તમને બે દિવસમાં જયારે ટાઈમ હોય, તો હા તો કાલે પરમ દિવસે જયારે તમે કહો તો હું તમને ફોન કરું અને તમારી બેબી ને આવાનું છે બડે માં
હારુ હારુ તમે મને કોલ કરજો તો મેં ફ્રી થઈ જાઉં તો તમે કોલ કરું તો તમે મારે જોડે મોલમાં ચાલો.
હા સમાન લેવા હું આવતી રહીશ ને ડેકોરેશનમાં તમે મને થોડી થોડી આઈડિયા આપતા થોડું થડું એવું બલૂન નું કલર અલગ લઈ લઈશું પાછળનું બેકગ્રાઉન્ડ થોડું ચેન્જ કરી દઈ.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ. છોકરી બરડે છે કે છોકરો ન બરડે છે. ની તો બરડે છો છોકરી નો બરડે છે. હા હા ચોક્કસ ચોક્કસ હમે મે વોટસઅપ. હા છો વોટ્સઅપ પર તમે કેટલિક નો નંબર મોકલું. તમે વાત કરી લો તમારી રીતે.
હા અને બીજું તમે મને કાલે ન ફ્રી થઈ ને. કલાક પેલા કે જો સવારે જવું છે બપોરે કે સાંજે. તો આપણે થોડું સમાન લઈને મૂકીએ.
ચોક્કસ ચોક્કસ ચોક્કસ ચાલો.
ચલો મળીએ આપણે હા વોટ્સઅપ કરવાનું ના ભૂલતા હે.
ચલો હા જય શ્રી કૃષ્ જય શ્રી કૃષ્ણ.